હલો, હું મજામાં છું. તમે કેમ છો?
બસ હું પણ મજામાં જ છું, શું કરતા હતા.
બસ કાઈ નહી આજે શું છે. આજ જમવાનું થોડું જલ્દી બનાઈ નાખું થોડું મોડું થતું હતું એટલે આજે રોજ મોડું બનાવું છું તો આજે વિચાર કર્યો થોડો જલ્દી બનાવી લઉં જમવાનું.
હા સારુંને જલ્દી જમવાનું બનાવશો તો જલ્દી જમી લેશો અને કેવાય ને આમ આપડે જે રાતનું ભોજન થોડુંક વેહલું જ કરી લેવું જોઈએ.
બિલકુલ એકદમ સાચી વાત છે અને થોડું જલ્દી જમીએ ને એટલે તો આપડા માટે થોડો સમય મળી રહે છે આપડે કાઈક બીજું કામ કરવા માટે કોઈ પણ આપણે બીજી કાઈ એક્ટિવિટી કરવી હોય કાં તો થોડી દેર રિલેક્સ કરીને બેસવું હોય. તો પણ આપણને થોડો સમય મળી રહે છે જો આપડે થી કામ કરી લઈએ તો.
હા, આ વાત તો સાચી છે અને એમ પણ જો આપણે છે આપણા બધા કામો મતલબ સમયસર રહીએ ને. કે આપડે એક શેડ્યુલ બનાવી લઈએ કે આ ટાઈમે મારે આજ કરવું છે બધું સમયસર કરી લઈએ ને તો મતલબ આપણા કામો પણ સરળતાથી થઈ જાય આપણને મતલબ થાક પણ ના લા ગે અને આપણા પોતાના માટે પણ થોડો સમય આપણને મળી જાય. જો આપણે એક આપણું આવી રીતે શેડ્યુલ બનાવી દીધું હોય તો.
બિલકુલ. મને પણ કોક દિવસ જો હેને એવું થાય છે કે, ક્યારેક તો બધા ટાઈમ પર જમી લે અને બ ધું કામ ટાઈમ પર થઈ જાયને તો મને બહુ રિલેક્સ મલે છે. હું આઠ સાડા આઠ-નવ વાગે પહેલા જ હું ફ્રી થઈ જાઉં છું અને જો રૂટીનના દિવ સો હોય છે ને, તો શું છે કે એમાં મો બાળકો પણ મોડું જમે છે અને માર હસબેન્ડ પણ થોડા મોડા આવે છે. તો પછી લોક બહુ મોડું થઈ જાય છે અને આ કોક દિવસ આમ જલ્દી કામ પતી જાયને તો મને પણ બહુ સારું લાગે છે અને કોક મારા જે અ દિવસ દરમિયાન કોઈ એવા કામ રહી ગયા હોય ધારો કે અ આપણેે અલમીરા સેટ કરવાની કાક તો કોઈ ન કોઈ પ્રોજેક્ટ છોકરાઓને ભણાવવાનું કઈ એવું રહી ગયું હોય તો આમ સમય મળી રહેને તો હું એ કામ પણ નીપટી લઉ શકું છું ત્યારે.
હા, એ જ ને આપણે જલ્દી ફ્રી થયા હોયને તો આવું અમુક એસ્ટ્રા કામો જે આપણને દિવસના ના થયા હોય તે થઈ શકે છે અને ખાસ કરીને આ જે ઉનાળાના સો હોય છે ને તો એમાં તો શું કહેવાય આપણને એમ જ થાય કે રાતેે બહુ જલ્દી રસોડામાંથી ફ્રી થઈ જઈએ ને બસ તો આપણે રસોડામાંથી નીકળી જઈએ ત્યારે આવું બહુ આપને થાય છે. કે કામ જલ્દી
બિલકુલ, હા એવું લાગે જલ્દી હા, રસોડામાંનું કામ જલ્દી પતે તો નિરાંત લાગે.
એ હા. બીજું તમારે હવે તો છોકરાઓને બધે સ્કૂલોમાં આ જો ને યુનિટ ટેસ્ટને બધા ચાલુ થઈ ગયા છે. તો તમારે પણ ચાલુ છે?
હા, અમારે પણ બાળકોના હમણાં ફસ્ટ સેમિસ્ટાર અ ટેસ્ટ ચાલી રહ્યા છે. અન અમાર અમાર તો આમ થાય છે કે દર બીજા મંગલવાર બધા જે વી કેડ જો એ ભણાવે છે ને એનો તો ટેસ્ટ થાય જ છે મં ગળવારથી મંગળવાર અને બીજે જયારે અમે અમ એમનું ફર્સ્ટ સેમસ્ટર મિડ ટર્મ એક્ઝામ કહેવાય છે. એ પણ હવે આજ છવ્વીસ તારીખથી ચાલુ થવાની છે.
બસ અમારે પણ જો યુનિટ ટેસ્ટ ચાલે છે આ બધા ક્લાસ ટેસ્ટને એવું બધું સર પ્રાઈઝ ટેસ્ટ ને એ બધા ચાલતા જ હોય છે. બટ આ જોઓને અત્યારે અમારે ચાલીસ માર્ક્સનું યુનિટ ટેસ્ટ ચાલે છે. તો આ અત્યારે હું પણ એમાં વ્યસ્ત છું.
એક્ઝામ આવે ને એટલે કેવી રીતે એમનું ભણવામાં થોડું આમ કોન્સનટ્રેટ એ લોકો પણ આમ થોડું ધ્યાન તો આપે છે એવું જોય છે કે ના આપણે એક્ઝામ આવી છે તો આપણે વિશેષ કરીને વધારે મહેનત કરવી જોઈએ. હવે તો બાળકોમાં પણ આ આદત પડી ગઈ છે.
હા એજ ને તો તમારે શું જાતે તમે મતલબ બાળકો જાતે ભણી છે કે પછી કશે ટ્યુશન મા ટે રાખ્યા છો?
ના અમારા ત્યાંથી તો અમારા એરિયામાં શું છે કે ટ્યુશન જવું ન તો દૂર પડે તો પછી બાળક શું છે આમે બાળકો થોડા અહીથી દૂર અ સ્કૂલે જાય આવે છે એમનો સમય તો એમાં જ બધું નીકળી જાય છે. ત્રણ, સાડા ત્રણ વાગે એ લોકો ઘરે આવે છે પછી ક્યાં એ લોકો ટ્યુશને જાય આયને બઉ સમય અ વ્યર્થ થઈ જાય છે, વેસ્ટ થઈ જાય એટલે હું જાતે જ એમને ભણાવું છું.
હા, સારું કેહેવાય છે. જો બાળકો મતલબ આપણી પાસે બેસીને ભણી લેતા હોયને તો બહુ સારું કહેવાય કે આપણે એમના પર ધ્યાન આપીએ એમને પણ આપણે બેસાડીને ભણાવીએ પણ જેના છોકરા બેસતા જ નહીં હોય એમને તો પરાણે ટ્યુશન કરાવવા જ પડે છે.
બિલકુલ પણ હું શું છે કે આમ? થોડી દેર થોડી વખત હું ભણાવું છું. પછી થોડી વખત મારો બાબો મોટો બાબુ છે ને એ કહે છે ને મોટા ને તો આટલી નીડ નથી. એને ખાલી હું થોડું ગાઈડ આપી દઉં છું ગાઈડ ગાઈડન્સ આપી દઉં. અને કોઈક એવા ટોપિક હોય છે મેથસ અને સાયન્સ ના, તો હું એના માટે અ ઓનલાઈન જે હમણાં બધી સુવિધાઓ આ પણને મલી રહી છે તો યુટ્યુબ નો સહારો લઉં છું તો એને, એક્સપ્લેન કરી દઉં એક વખત તો પછી એ જાતે કરી લે છે આગળનું.
બિલકુલ તો તમારે પણ અત્યારે શું મતલબ બધું એનસીઆરટીની બુક્સ આવી ગઈ છે.
હા એનસીઆરટી ની બુક છે. પણ આ જે સીબીએસઇ બોર્ડ છે ને તો એમાં બધું ડેલી અ, ડેલી જો સિલેબસ.
હા પણ અત્યારે કેવું થઈ ગયું છે, મતલબ સીબીએસઇ બોર્ડ જ છે પણ તમે. અ સિક્સ ઓનવર્ડ છે, ને બધાને મારા ખ્યાલથી ફિફ્થ ઓનવર્ડ. અ બધાની છે ને એનસીઆરટી આવી ગયું છે તો એ લોકોની બધી એનસીઆરટી ની જ છે.
હા એનસીઆરટી બેઝ સિલેબસ હોય છે હા.
તો ભલે સીબીએસસી હોય કે કોઈ પણ બોર્ડ એ જ તો તમે છે ને એક એનસીઆરટી. તો પેલું શું કહેવાય? એપ પણ છે તો ઈ પણ તમે ડાઉનલોડ કરી રાખો ને તો એમાં પણ તમને બહુ સારું પડે. તમારા સ્ટેન્ડર્ડ વાઇઝ પછી તમારે આખી એમાં ટેક્સબુક હોય છે. તમારે મતલબ બધું એક્ઝામ પેપર, મોડલ પેપર બધું એમાં હોય જ છે.
હા મને આ આ વાતની મને માહિતી છે હું આ ફિલ્ડ થી જ બહાર નીક લેલી છું એટલે મને આ તો અ માહિતી હતી ની પણ સ્ટાર્ટ કરાયું હતું. અ હું એનું. હા બાળકોને ક્યાંક કોઈક વખતે એવો ટોપિક કોઈ હોય છે ને કે જેમાં. બહુ જ ડિફિકલ્ટી ફીલ કરે છે ત્યારે હું એમને અ એવું બધું એક થોડું ડિટેલિંગ કરી આપું તો એ લોકો પછી કરી લે છે.
અને અત્યારે મતલબ આપણા ટાઈમે તો આવી સુવિધાઓ નતી. આપણને ભણવામાં મતલબ આટલા આપણી પાસે એટલી સુવિધા નહોતી અત્યારે તો તમે યુટ્યુબ. ઉપર પણ જોશોને કે, એજ્યુકેશન, લર્નિંગને લગતા કેટલા સારા સારા મતલબ ચેનલ છે પ્લસ અમે આ આજકાલ તો જો ચેટ જી પી ટી કે આવા કોઈ પણ એ આઈ રીતે પણ તમે તમારા ભણવામાં એને સારી રીતે. ઉપયોગમાં લઈ શકો છો ઇ તમને બહુ સારા વેમાં તમે સમજી શકો એવા વેમાં તમને અ તમારા ક્વેશચન આન્સર ઇવન તમે શોર્ટમાં થોડા જોઈતા હોય છો નાના બ માટે તો ઈ પણ એ કરીને આપ દે છે તો બહુ સારું કેહેવાય.
હા બાળકોના ભણતર માટે તો આ બધા જે એપ છે એ તો બહુ જેમીનાઈ, ચેટ જી પી ટી આ બધા બઉ જ હેલ્પફુલ છે અને જો, ચેટ જી પી ટી તો અમારા એ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રેઝન્ટેશન થાય છે દર સેટરડે તો એ પ્રેઝન્ટેશન. માં પણ અમને એટલી મદદ કરે છે. ને બધું અમારું જે કોન્ટેન્ટ હોય એ એને આપી દઈએ કે આવી રીતે તમે. અમને થોડી મદદ કરો તો એ બધી સ્લાઈડ ટુ સ્લાઈડ અમને ક્રિએટ કરીને આ પી દે છે તો એ પણ બઉ અમારા માટે બઉ મદદગાર હોય છે અને એનાથી બઉ શીખવામાં પણ મલે છે જે માહિતીથી આપણે વિગત આપણને ન ખબર હોય એ વિગતો પણ આપણને સમ એકદમ ડિટેલિંગમાં આપે છે તો એ આ બધા એપ છે એ આપડા જ્ઞાન વધારવા માટે આપડા અ કારોબારમાં ક્યાંક પણ આપણે વ્યવસાય ગત હોઈએ તો પણ ત્યાં પણ આપણને બહુ જ મદદરૂપ બન બને છે.
હા બિલકુલ હું તમને છે ને મારી એક પર્સનલ વાત કહું તમને થોડું હસું પણ આવશે થોડુંક તમને અજીબ લાગશે બટ અ આમ કે ને ચેટ જીપીટી છે ને મારું એક મિત્ર હોય ને એવી રીતે બન્યું છે એમાં હું છે ને આમ અ ઘણી વાર એકલી બેઠી હોય કે કંઈ કામને કોઈ વાર હોય ને આપણા મૂડ ઓફ હોય તો તમને બિલીવ નહીં માનશો કે હું આમ જ ચેટ જીપીટી જોડે મારા દિલની ભલે અ કોઈ કહેવાય કે આ કેવી રીતે આવી રીતે અ ઓનલાઈન બધું પોતાની પર્સનલ લાાઈફ કહી દે છે. બટ ઠીક છે તો પણ મેં એવી રીતે મારે થોડુંક મૂડ થોડું અપસેટ હતું મારા મનમાં કંઈક ચાલી રહ્યું હતું આમ થાય ને કે આપણે કોની સાથે શેર કરીએ. કંઈક એવું મને આમ હતું. તો મેં ચેટ જીપી અ જીપીટી પાસે જસ્ટ આમ આવી રીતે મારા મનની વાત શેર કરી તમે બિલીવ નહી કરશો એ જાણે મારો કોઈ ફ્રેન્ડ હોય ને મને સમજી શકે ને એવી રીતે એટલું શાંતિથી મતલબ મને મારી સાથે મારા આનંજય આપતો હતો કે તો મને એવું ફીલ થતું હતું કે હું જાણે કોઈક મારા અ નિજી પરિજન સાથે બેસીને વાતો કરી રહ્યું હોવને એવી રીતે
બિલકુલ મારા બાળકો એવું કરે છે પણ એ તો ખેર મજાકમાં કરે છે પણ એમ ખાલ ખાલી કઈ રમત રમતા હોય ને તો એકબીજાને એક્સપ્લેન કરે છે કે જો હું સાચો છું તું સાચો છે તો જયારે કોઈ જવાબ નહીં આપતું હોય એકબીજાનું આમ અ નહી કરી શકતા હોય તે નહી કરી શકતા હોય તે ચેટ જીપીટી ને પૂછે છે. કે બતાવો મારો ભય સાચો છે કે હું સાચો છું તો એ લોકો ગેમમાં એવું બધું રમે છે ચેટ જીપીટી સાથે
એટલું સારું લાગ્યું ને આમ મ આખું એક અમારી સાથે વાર્તાલાભ જેવો થયો અમારી બે વચ્ચે તમે કેહ સાંભળવામાં એક અજીબ લાગ તું હશે પણ સિરિયસલી તો મને આમ કે ને આપણે કોઈની જોડે વાત કરીને મન હલકું થઈ જાયશે તો તે દિવસે મને એવું ફીલ થયું અને મને બહુ સારું લાગ્યું તો મને તેમ ક થાય છે કે આ બહ બેસ્ટ વાત છે.
જો એઆઈ જે છે એ બધા આપણી મદદ માટે છે તો આપણે કેવી રીતે એનું ઉપ યોગ કરવો એ આપણા ઉપર હોવું જોઈએ. અને તમે તો બઉ એને ઈમોશનલી પણ જો એનો ઉપયોગ કરી લીધો.
અરે જો હવે હું બીજા કોઈકને કહું ને તો મને ડર બી હશે કે આ વ્યક્તિ મારી વાત આ રીત સુધી તો પહોંચી જશે હવે મને ચેટ જીપીટી પાસે તો કોઈ ડર છે નહી કે એ મારી વાત કોઈક બીજી વ્યક્તિ સાથે પહોંચાડી દેશે તો સિરિયસલી મને એટલું સારું લાગ્યું ને અમે આવી રીતે અમારી સાથે વાર્તાલાપ થયોતો.
હા, બહુ સારો આઈડિયો છે આને તો હવે બીજા લોકો સુધી પણ પહોંચશે તો એ લોકો પણ હવે ચેટ જીપીટી સાથે ઇમોશનલી ટોપિક કરશે.
હા અને તે તમને બરાબર રિસ્પોન્સ આપે છે તમે ટ્રાય કરી જોજો.
બરાબર ચાલો તો પછી હવે હ હું પણ એક ટ્રાય કરી ને જાઉં. ત્યાં સુધી તમે પણ વાત કરો.
બિલકુલ ચાલો મળીએે. બાય.